હેલો.
હૈ
કેમ છો?
મેં મજામાં તમે કેક મૈ અચ્છા.
કેમ ચાલે બીજું બધું?
બધું બરાબર. તમારું કેવું ચાલે?
બસ આરામ છે. આરામની જિંદગી ચાલતી છે.
બરાબર.
એમાં તમે જગ્યા ચેન્જ કરી દીધી. અહીં નથી રહેતા?
હા, ત્યાં નથી રેતા હવે મેં રાજસ્થાન શિફ્ટ થઈ ગયેલી છું. એમ જ સ્ટડી ના રિલેટ ટેડ મારે અહીંયા શિફ્
હા, તો પાઈ શું લીધું તમે આગળ? કોલેજમાં?
મેં બી બી એ કરતી છું હમણાં.
હમ્મ, હમ્મ. તમને હોસ્ટાઈ કયા કે પછી તા ગામડામાં જ રહ્યો રાજસ્થાનમાં.
નહી નહી ઘરે રેહું. સિટી માં. હમ્મ.
કયું ગામ? કયું સિટી વાળી?
જયપુર.
જયપુર એ તો, એ તો બહુ મસ્ત સિટી છે. તે, તે તો ફરવા લાયક બહુ મસ્ત છે.
હા, આવજો કોઈ વાર અહિયાં.
અરે મેં વચ્ચે જ આવેલો હતો.
ઓ અચ્છા.
હા.
મારે અહિયાં એક બે કામ હજી બાકી જ છે બેંક રિલેટેડ.
હમ્મ, એટલે શું બાકી હતું બેંકનું?
અહ નવસારીમાં હતું ને અકાઉન્ટ તો હવે મારે અહં ટ્રાન્સફર કરાવવાનું છે જયપુરમાં.
હા હા તો પછી તો એટલે કયું ખાતું મા હતું?
મારું બેંક ઓફ બડોદા.
એટલે સેવિંગ અકાઉન્ટ કે કરેન્ટ અકાઉન્ટ હતું?
સેવિંગ અકાઉન્ટ હ તું.
થઈ જાય બે મિન બે મિનટનું જ કામ છે એક ફોર્મ તમે ભરવાનું રે એ ફોર્મ તમે ભરી દો પછી તમાર કામ આખું થઈ જાય
એવું છે
હા
ખાલી એક ફોર્મ ભરવાનું છે તો મારું અકાઉન્ટ અહિયાં ટ્રાન્સફર થઈ જશે
હા થઈ જાયને અમે તો એ તો ફોન પરથી જ થઈ જાય છે તમે
હા, હા.
તમારે એપ હશે ને, બી. ઓ. બી. ની?
અ એપ છે, બટ એ મારામાં ઓપન નથી થતી.
હા.
તે મારે બેંકમાં જઈને જ કરાવવું પડશે
થઈ ગઈ.
હા, લોક થઈ ગઈ.
હા, હા. તમને બેંકમાં જઈને તે ફોર્મ ભું ભરવું પડશે, એવું બી થઈ શકે. કે તમે પિન ભૂલી ગયો ને, તો લોક થઈ ગયો. કે બેંક ઓફ બરોડમાં, બધી બેંક નું કેવું હોય, વર્ષમાં એક વાર છે ને? તો પિન ચેન્જ થાય છે?
હા, હા.
કેવાયસી અપડેટ થાય કે નહીં? તો આપણને પિન ચેન્જ કરવી પડે. આપણે પિન ચેન્જ નહીં કરે, તો એકાઉન્ટ બ્લોક થઈ જાય. એટલે પછી એપ ખુલે નહીં.
અચ્છા એવું છે.
હા, એટલે તમારું તમે કેવાયસી નથી કરાવલું ને?
ના, નથી કરાયું.
એટલે જ આવતી હો, તમારું એ બંધ થઈ ગયું.
બટ અકાઉન્ટ તો ચાલે જ છે યુ પી આઈ પેમેન્ટ એ બધું થતું છે બસ પેલી જે બેંક ઓફ બરોડાની એપ છે એ જ નથી ઓપન થતી.
એ એ આમાં એવું જ થાય છે, તમે જીપે મારું બી વચ્ચે એવું જીપે બધું ચાલતું હતું, પણ જે એપ છે ને મેન એ ઓપન નહીં થાય.
હા હા.
હમ.
હવે કઈ નહીં બેંક જાઉં કાલે ને કરાઈને આવું.
હા. બેંકમાં બે બે- પાંચ મિનિટ નું કામ છે ફોર્મ ભરશો ન તો ન તો આરે તમે ખ આ તમારા ડેબિટ કાર્ડ થી તમે ફોર્મ ભરવા વગર તમે કરી શકો છો.
હા.
હા એમાં શું તમને ખાલી બેંક એ ટી એમ મશીન જવાનું, એમાં પિન રિસેટ કરવાનું. તે આખું થઈ જાય તમારું.
અચ્છા, ચાલો નહીં તો કાલે મેં આજ કરીને આવું.
હા.
એફ ડી ને એ બધું બધું બી જોવાનું છે મારે થોડુંક.
હા એ તો તમને વધુ ત્યાં જણાવશે તે છે બધા.
એક મેનેજર છે એ તમને સારી રીતે આખું બતાવશે, એફડી છે પછી બધું
તમારા અકોર્ડિંગ કઈ બેંક સારી છે?
એમ તો બહુ બધી બેંકો છે. આ દેના બેંક છે, સરસ્વતી બેંક છે, ભારતી બેંક છે બહુ બધી બેંકો છે. એ તો આપડો ઉપર હોય કંઈશ. સારી હોય એ. આપણે જે સ્ટાર્ટિંગ એમાં કરતા હોય, એમાં કરી દેવાનું. બ ગામડામાં એ બધી સુવિધા છે ને કે પેલા તો ગામડામાં બેંકની બહ, સુવિધા બહ ખરાબ હતી.
હા હા બટ મેં તો સિટીમાં રું છું બટ તો ગામડામાં બી હવે તો બેંક એક તો હોય જ બધી જગ્યાએ, એ ટી એમ કાર્ડ ને બેંક તો બધે જ છે હવે.
હા હા એ તો પેલા તો બહ, થાતી તકલીફ ને ઉપરથી દૂર દૂર જવું પડતું ને ત્યાં જઈને ખબર પડે અત્યારે તો કામ જ બંધ છે.
હા હવે તો એ લોકોએ સારી ફેસિલિટીસ કરી દીધી છે બધે બેંક વાળાએ, કે એક જણ અગર બ્રેક લીધું હોય તો બીજો જણ બેસીને કામ કરે એવું કરી દીધું છે.
હા.
એના લીધે આપડું કામ બી નહી અટ ટવાય.
હા એ તો સારી વાત છે.
હા.
ભ તમાર પપ્પા ન કયું કામ છે?
મારા પપ્પા નું ડાયમંડ નું છે.
હા હા તો પછી તમારા પપ્પા ક્યુ આર કોડ મુકાયું છે?
હા છે મારા પપ્પા નો ક્યુ આર કોડ.
કેમ કે અત્યારે ક્યુઆર કોડ બહ સારું રીતે પડી જાય છે.
હા.
હમ.
એ તો છે, મારા પપ્પાનું બી બે ત્રણ બેંકમાં અકાઉન્ટ છે, બી ઓ બી માં, એચ ડી એફ સી માં, એસ બી આઈ માં
હા એતો છે, અત્યારે તો બો બધી બેંકો છે કે ની દેના, સરસ્વતી, લક્ષ્મી આ બધી અવ બો બધી અલગ અલગો બેંકો છે એટલે
હાં. એ તો છે જ કાલે અમારી બેનનું અકાઉન્ટ બી ઓપન કરાવીને આવી ઈન્ડિયન બેંકમાં
હા, એ તો સારું કયરુ.
હમ્મ. અમણાં સ્કૂલમાં માંગે ને ટેન્થ પછી કે બેંક અકાઉન્ટ ઓવું જોઈએ
હા એ તો છે કેમ કે અત્યાર તો બેંક એકાઉન્ટો બો કામનું છે કેમ કે કો વાર તમે બ્હાર ગીયા હોયને તમે અ પૈસા લેઈ ની ગ્યા હોય મે તમે કંઈ બે ત્રણ કિલોમીટ દૂર ગીયા હો કાર લેઈને પૈસા ભૂલી ગયા હો તો પછી પાછા તમે આવી ની શકો પૈસા લેવા
હાં.
એટલે બેંકથી થેઇ જાય યુ પી આઈ થી બે મિનિટમાં તો પેમેન્ટ થેઈ જાય
એટલે જ એનું બી કરાયવું અવે
હમ્મ, હમ્મ તો એને અમેં કેયું લીધું કોમર્સ કે સાયન્સ?
એણે કોમર્સ જ લીધું.
હમ્મ, હમ્મ.
હાં.
બીજું કેવું છે બધું ઘરે?
બીજું બધું બરાબર છે તમે કેવું
આરામ છે અત્યાર અત્યારે જ કામથી આઇવો
અચ્છા આવો જયપુર કોઈ વાર
હા અત્યારે વચ્ચે આવવાનું છું જ એ બાજુ ફરવા તો આવા ચોક્કસ
હા આવજો તો આવે એટલે.
હમ્મ હમ્મ તો પછી કોલેજ નું શું ટાઈમિંગ છે તમારું.
કોલેજનું ટાઈમિંગ છે નવ થી ચાર.
હ. નવ થી ચાર સારું છે બહુ લાંબુ ટાઈમ છે અને
હા બિકોઝ વચ્ચે એક કલાકની બ્રેક મળી જાય છે પછી લાઈબ્રેરી નું હોય એક કલાક એમ કરીને નવ થી ચાર નું ટાઈમિંગ છે.
અત્યારે તો ગરમી બહુ હશે ને તો
હા તાપ તો બહુ જ છે.
અહીંયા બી એવું જ છે એટલી ખતરનાક ગરમી છે ને બે મિનટ બી બહાર જાય ને બફારો થઈ જાય.
હા એતો છે.
તે વોટિંગ આઈપી કે નહીં તમે કાલે?
અહિયા નથી વોટિંગ રાજસ્થાનમાં હમણાં.
હા કે મારે કાલે જ હતી.
હા ત્યાં ન નવસારીમાંને.
હા, હા.
નહીં અહિયાં તો નહીં અતી હમણાં
હમ્મ. અત્યારે તો વોટિંગ નું ચાલ્યા કરતું છે એટલે તમારે ત્યા નેક્સ્ટ વીકમાં હશે વોટિંગ નું.
હા હશે મને તો ખબર નથી, કઈ આઈડિયા નથી પપ્પા ને પૂછવું પડશે.
હમ્મ-હમ્મ. તો તમે કો વોટિંગ આપેલી છે?
ના, ફર્સ્ટ ટાઈમ આપવાની છું.
હા, હા એ તો સારું છે.
હા કેમ કે ગુજરાતમાં હતી તો ત્યાં તો મેં એટીન પ્લસ હતી નહીં, અહિયાં આવી તો હવે મારું વોટિંગ કાર્ડ બનીને આયવું, સો હવે જ અપાશે મારાથી.
પહી વોટિંગ કાર્ડ ક્યાનું રાજસ્થાન નું બનાયવું કે ગુજરાત નું?
સ્થાન નું જ બનાયવું હવે અહિયાં રહેવાનું છે તો.
નહિં તો પછી રાજસ્થાન થી અહ ત ગુજરાતમાં વોટિંગ આપવા આવું પડતે.
હા એટલે જ તો પછી અહિયાનું કરાઈ દીધું ડાયરેક્ટ જ.
એટલે સારું કામ કયરું.
હમ્મ, બસ હવે બેંક નું થઇ જાય એટલે બધા કામ પૂરા અહિયાંના-.
હા, હા. તો ત્યાં કોલેજ નો કયો વર્ષ ચાલે? પેલું કે બીજું?
મારું લાસ્ટ યર.
હમ્મ-હમ્મ, પછી આગળ શું કરવાના?
એમ બી એ.
એમ બી એ એટલે ત જયપુરમાં કરવાની?
હા જયપુર માં જ. જયપુરની બહાર તો હવે નહી જવાય.
હમ્મ-હમ્મ સારું છે. તો ત્યાંથી જ આખું કોલેજ વોલેજ બધું પતી જાય, એમ બી એ આખું કમ્પ્લીટ થઇ જાય.
હા. પછી જોબ કરશું.
જોબ બી જ ગામ તા જયપુરમાં કરવાના?
હા, જોઈએ કશે હારી મલી જાય તો જતા રેહું એના તો, છે જ જયપુરમાં.
હા, હા જયપુરમાં એમ તો બહું બધી છે જોબ તો એ તો
હા.
ચાલ પછી, કોઈ વાર મે આવા તો મલે હે ને.
હા ઓકે ચાલો, બાય-બાય.
બાય.